હલો.
હલો. કેમ છો? હેલો, કેમ છો? હલો. હલો. હલો. હલો કેમ છો?
મજામાં તમે ક્યાં છો?
હા હું પણ મજામાં છું. અહો મને આજે મને તારી સાથે આદતોનું સારી આદતોનું મહત્વ આવી છે પર વિસ્તાર થી વાત કરવું જોઈએ કરવાની છે. હલો.
આ તો ખૂબ જ સરસ અને જી જીવન માટે જરૂરી વિષય છે. કારણ કે, વ્યક્તિનું જીવન અને ઘણી હદ સુધી એની આદતો પર આધારિત હોય છે.
હા સાચું છે આદત નાની વસ્તુ લાગે પણ એ રોજ રોજ જીવનમાં. અસર કરે છે સારી આદતો જીવનને સુંદર વ્યવસ્થિત અને સફલ બનાવે છે ને.
એકદમ કોઈ વ્યક્તિની પહચાન વ ફક્ત એનો શબ્દથી નહીં. પણ એની આદતો સ્વભાવ વર્તન અને દિનચર્યાથી પણ થાય.
પહેલાં તો એ સમજાવ કે સારી આદત એટલે શું છે?
સારી આદાત એટલે એવી રોજિંદા વર્તન શૈલી, જે આપણ શરીર, મન, સ્વભાવ. અભ્યાસ, કામ અને સંબંધો માટે લાભદાયક હોય. જેમ કે વેળે ઉઠવું સ્વચ્છતા રાખવી. સાચું બોલવું, વડીલાનો આદર કરવો. સમયોનો સદુપયોગ કરાવો. નિયમિત અભ્યાસ કરવો સ્વસ્થ આહાર લેવો વ્યાયામ કરો બચત કરવી. નમ્રતાથી બોલવી આ બુદ્ધી સારી આદતો છે.
વા એટલી સારી આદતો કેવલ એક દોન વસ્તુ નહી પણ જીવનની ઘણી બાજુઓ સાથે જોડાયેલી છે ને?
હા આદત વ્યક્તિના ચરિત્ર ને આકાર આપે છે.
હમ આદતો જીવનને કેવી રીતે અસર કરે છે?
જો, વ્યક્તિ સારી આદતો આપવાની. તો એનો દિવસ વ્યવસ્થિત જતો હોય છે. એનું સ્વાસ્થ્ય સારું રહે છે. અભ્યાસ અથવા કામમાં ધ્યાન રહે છે. સંબંધો સારા રહે છે અને એ જીવનમાં સારું આધા આગળ વધવા લાયક બને છે.
અને ખરાબ આદતો હોય તો?
તો ઉરટ અથર આ અસર આ. આળસ, ગંદગી, સમય બરબાદ, ખરાબ અહ, સ્વાસ્થ્ય. અભ્યાસમાં કમજોરી. પૈસાની બરબાદી સંબંધોમાં તનાવ આ બધું આવી શકે.
હા એટલે આદતું જીવન બનાવી પણ શકે અને બિગાડી પણ શકે છે ને.
બિલકુલ.
હા ચલો હવે એક એક સારી આદતો વિશે વાત કરીએ. તો પહેલી આદત વહેલા ઉઠવાની આદત એ શા માટે જરૂરી છે?
વહેલા ઉઠવાની દિવસો સ સારું શર થાય છે. સર્વાનો સમય છાલતો. તાજગી ભરો અને ઉપયોગી હોય છે. વલે ઉઠનારા વ્યક્તિને વ્યાયામ પ્રાર્થના અભ્યાસ ઘરકામ. અથવા પ્લાનિંગ માટે વધારે ટાઈમ મળે છે.
હ જે લોકોને મોડું ઉઠે છે એ લોકોને ઘણી વાર ઉતાવળ થાય છે, અને કામો લેટ થાય અને દિવસ અવસ્થિત તો જતં હોય છે ને.
એકદમ, સવારની સાતચી સુરઆત શરૂઆત આખા દિવસ પર અસર કરે છે.
હમમ બીજી મહત્વની આદતો એવી છે કે સ્વચ્છતા એ વિશેષ શું કહીશ તું?
સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને સભ્ય જીવનનો આધાર છે. રોજ નહાવું, સાફ કપડાં પહેરાવે ઘર સાફ રાખવાનું હાથ ધોવા, નખ કાપવા, આપસમાં સફાઈ કરા ખવી. અ આ બધું ખુબ જરૂરી છે.
હા અ સ્વચ્છતા રોગથી અ પણ બચી શકાય છે.
હા અને સ્વચ્છ વ્યક્તિ જોવામાં પણ સારા લાગે છે. એના પ્રતિ લોકોમાં સન્માન પણ વધે છે.
સમય પાડવાની આદતો કેટલી મહત્વની છે?
ખૂબ મહત્ત્વની જે વ્યક્તિ સમય પર કામ કરે છે એ વિશ્વસનીય બધે છે. સ્કૂલ, ઓફિસ, મીટિંગ, કામ, અપોઈન્ટમેન્ટ, બધી જગ્યા એ સમય પાડવો જરૂરી છે.
હા વેળ કામ પૂર્ણ કરનાર અ તો રાખે છે ને કરનાર વ્યક્તિ પર ભરોસો રાખે છે ને.
એકદમ સમય પાળવું એટલે બીજાની સમયનો પણ આદર કરવો.
અ સાચું બોલવુ એ પણ એક સારી આદત આદતે છે ને.
હા સૌથી સુંદર આદતોમાંથી એક છે. સત્ય બોલનાર વ્યક્તિ પણ વિશ્વાસ રાખી શકાય. જૂઠ બોલવાની આદત ધીરે ધીરે સંબંધોને કમજોર બનાવે છે.
હા ક્યારેક એ નાનો જુઠ પણ પાછળ ઘણી મુશ્કેલી લે પેદા કરી શકે ને
બિલકુલ સત્ય, પ્રમાણિકતા અને વિશ્વાસ આ બધા સારા સ્વભાવના આધાર છે.
હા વડીલોનો આદર કરવાની આદત આ શા માટે જરૂરી છે?
કારણ કે એ સંસ્કારોના ભાગે છે. માતા, પિતા, શિક્ષક, વડીલો અણુભવડા લોકો એનુ આદર કરવુ એ પણ આપની સભ્યતા બતાવે છે.
હા આદર થી બોલવું, નમ્રતા રાખવું એની વાત સાંભળવી આ બધી વ્યક્તિને સંસ્કારી બનાવે છે ને.
અને જ્યાં આદર હોય ત્યાં પ્રેમ અને સમજ પણ હોય વધે.
હા એકદમ સાચું. વિદ્યાર્થીઓ માટે કઈ આદતો સૌથી જરૂરી છે?
નિયમિત અભ્યાસ કરવાનું, ધ્યાનથી સમજવાનું, સમય પર હોમવર્ક કરવું. પ્રશ્ન પૂછવાની આદત, પુસ્તક વાંચવું, આળસ આળસ ન કરવું આ બધી આદતો વિદ્યાર્થીના જીવનમાં ખૂબ જરૂરી છે.
આ હા. પરીક્ષા નજીક આવે ત્યારે એકદમ અભ્યાસ કરવા કરતા રોજ થોડા થોડા અભ્યાસ વધારે જ સારો ને
એકદમ નિયમિતતા સફળતાનું રહસ્ય છે.
હા વાંચવાની આદત શા માટે મહત્વની છે?
વાંચવાની જ્ઞાન વધે થે ભાષા સુધરે છે. વિચાર શક્તિ વધે છે, અને વ્યક્તિની સમજ ઉડવી પછે બને છે. પુસ્તક સામાચાર અહ પ્રત પ્રેરણાદાયક લેખ, જીવન ચરિત્ર આ બધું જીવનને સમૃદ્ધ બનાવે છે.
હા એકદમ સાચું બોલ્યા. મોબાઈલ પર કેવલ સમય બીતાવા અહ કરતા રોજ થોડું વાંચવું ખુબ જરૂરી વિ ચારે છે ને.
હા. વાચન મનને પણ શાંતિ આપે છે.
હા. સારી આદતોમાં ખાવા-પીવાની આદત પણ આવે છે ને?
હા ખુબ મહત્વની. સમય પર ભોજન કરવું, પૌષ્ટિક આહાર લેવો. ખુબ તેલ મસાલાવાલું અને જંક ફૂડ ઓછું છે, ઓછું ખાવું. ફલ, શાકભાજી લેવી. પાનીની ખૂબ પીવું. આ સારી આદતો સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
હા. જો ખાવાની આદત ખરાબ હોય તો સ્વાસ્થ્ય પર સીધો સીધી અસર પડે ને.
એકદમ શરીર સા સાચવવું હોઈએ તો ખોરાક સા સાચો હોવો જરૂરી છે.
વ્યાયામની આદત પણ સારી આદતોમાં ગણી શકાય ને.
જરૂર. રોજ ચાલવું, યોગ કરવું, હલકી એક્સરસાઇઝ કરવી. આ શરીરને સ્વસ્થ, સ્ફૂર્તિવાન અને મજબૂત બનાવે છે.
હા. જે લોકો રોજ થોડું ચાલતા હોય એ લોકો વધારે ફ્રેશ લાગે છે.
એક્સરસાઇઝ ક કેવલ શરીર માટે નહીં મન માટે પણ ખુબ સારું છે.
પૈસાની બાબતમાં ક કંઈ સારી આદત જરૂરી છે?
બચત કરવાની આદત કમાઈમાંથી જો થોડો ભાગ બચવાવું ફિજૂલ ખર્ચ ટાળવો, બજેટ રાખવો, આ બધું ખૂબ જરૂરી છે.
હા પૈસા કમાઓ જેટલો જરૂરી છે, એટલું અહ સમજધારીથી વાપરવું પણ જરૂરી છે.
અને નાની ઉંમરથી બચત શીખવામાં આવે તો ભવિષ્ય માટે ખૂબ ઉપયોગી બને.
હમ્મ. બોલવાની આદત પણ વ્યક્તિની ઓળખ બનાવે છે ને.
હા. નમ્રતાથી બોલવું, ગુસ્સો ઓછો કરવો. સામનેવાલાને વચ્ચે ના કાપવો. સંભાળવાની આદત રાખવી આ બધા ખુબ સારા ગુણ છે.
હમ્મ. અને પૈસા કમાવાવો જેટલો જર અહ હા. મીઠું બોલનારા વ્યક્તિ બધાને ગમે છે ને.
એકદમ. શબ્દોમાં જ શક ક્તિ હોય છે. એ સંબંધ બનાવી પણ શકે અને તોડી પણ શકે.
હા. આજકાલ મોબાઈલના જમાન અહ જમા જમાનામાં અહ કયા